મજામાં છું તમે કેમ છો.
હું પણ એકદમ મસ્ત મજામાં છું શું ચાલી રહ્યો છે.
અત્યારે તો બહુ વરસાદ છે અહિયાં કેટલા બે ત્રણ દિવસથી એવો ધમધોકાર પડે છે. અને મતલબ ગાર્ડન માં આખું પાણી ભરાઈ ગયું છે. હવે તો એટલે ગાર્ડનમાંય ના છે ભ કે બેસઈ એવું થઈ ગયું છે.
અરે બાપ રરે બાપ ઘણો વરસાદ
હા અમે હું નવસારી જઈશું તમે છો
હું તો અહીંયા મુંબઈ બાજુ રહું છું
મુંબઈ ઓકે મુંબઈ પણ કઈ અજાણ્યું નથી વરસાાદથી બરસ આમાં કેવું છે મુંબઈમાં તો એવી પરિસ્થિતિ છે કે વરસાદ ન આવે તો પણ પ્રોબ્લેમ. અને વરસાદ આવે તો પછી બધી જગ્યા કેહેવાય ને કે બધી જગ્યાએ પાણી ભરાઈ જાય. અને કેટલાક એવા ક ને કે ઓલા પોર્ટ હોોલ્સ પણ ખુલ્લા મૂકી દેવામાં આવે કે અંદર લોકો અંદર આખા આખા જતા ર
એટલે વરસાદ ન આવે તો પણ પ્રોબ્લેમ અને વરસાદ આવે એના પછી પણ પ્રોબ્લેમ.
હા એ તો તમે એકદમ સાચું કીધું કે અહિયાં બાછુ તો બધી જ વસ્તુ માટે તકલીફ થાય છે કેવું છે ને મોટા, સિટીમાં તો મતલબ નાની નાની વસ્તુ માટે પણ છે ને કહેવાય ને કે તકલીફ થઈ જતી હોય કે વધારે આવે તો પણ તકલીફ ના આવે તો પણ તકલીફ કેવાય કે, લોકો ઘણા બધા રહેેતા હોય.
બઉુ સત્ય કીધું તમે, અને મુંબઈ એટલે કેવાય ને કે માયાનગરી અને અ ફિલ્મોનું શહેર બોલિવુડ નું શહેર. તો તમે તમને આમ ફિલ્મોનો શોખ ખરો કે પછી જો આમ જોવી ગમે
હા ગમે ને મને પણ ફિલ્મો જોવી ઘણી ગમે કેવાય કે ફિલ્મો જોવાનું સાચું સાચી મજા તો છે ને અ કેવાયને થિયેટર માં જ આવતી હોય આપે કેટલી એલું પણ મોબાઈલમાં જોઈ લઈ ને હમ
આજકાલ બહુ આ ટ્રેન્ડ આવી ગયો છે હવે ઓટીટી પ્લેટફોર્મ્સ આવી ગયા છે હા એટલે હવે કદાચ થિયેટર ની થોડી ઘણી માંગ ઓછી થઈ ગઈ છે અને હવે કેવા પબ્લિક પણ ચૂઝ થઈ ગયા છે કે કોઈ અ સારી મૂવી લાગી હશે અને માઉથ પબ્લિસિટી થશે કે બહ સારી છે કે પછી અ એનો થિયેટરમાં જ એક્સપિરિયન્સ લેવા જઈએ તો લોકો દોડી આવે છે ને પછી મેકર્સને પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ત્યાં મૂવી થિયેટર્સમાં રિલીઝ કરે જ્યા એમને લાગે કે અમને થિયેટર્સમાં કમવાનો મોકો મળશે નકર પછી એવું લાગતું હોય કે હવે પૈસા મળવાના જ નથી આમાંથી તો પછી લોકો છે ને ઓટીટી પર રિલીઝ કરી દે છે તો તમે હાલમાં તમનેવી કઈ મુવીઝ ગમે કે તમને રોમેન્ટિક મુવી ગમે કોમિક મુવી ગમે કે પછી સાઈફાઈ કે પછી થ્રીલર તમને કઈ ગમે
હા એ તો તમે એકદમ સાચું કીધું કે આજકાલ માણસો ઘણા ચુઝી થઈ ગયા છે અને એજ કે મૂવી કહેવાય ને કે હા સારી હોય તો આપણે ઓટીટી પણ જોઈ લે જો કે મને સાચું કવ ગમે તો વધારે છે કે જે સસ્પેન્સ વાળી મવીસ હોય ને થ્રીલર હોય થોડું એવી મુવીઝ વધારે ત તો એવીમાં હમણાં ઘણી પછી હોલીવુડ હોય કે બોલીવુડ હોય મને બંને માં જ બહુ એ બધી મુવીઝ આમાં સાયન્સ ફાઈ પણ ગમે સરસ અને કવાય ને કે અ ડ્રામા અને કહેવાય ને કોમેડી કે એક્શન મુવીઝ ન થોડું ઓછું શોખ. મને એટલી બધી ના ગમે એટલે કે જે સસ્પેન્સ હોય ને એમાં છે ને વધારે આમ ઇન્ટરેસ્ટ આવે જોવામાં.
અને આ ઓબીટી ટી આવ્યા પછી તો સસ્ થલસ મવી ન એટલોું બધો ટ્રેન્ડ આવી ગયો છે આપડણે જોવા જઈએ ને તો. અ બહુ બધી મવીઝ બહુ સારું એવું કરે છે. અને મને પણ બહુ મજા આવે આવી ફિલ્મો જોવાનું હવે મેં ચાલુ કરી્યું છેું ક્યાંક ને ક્યાંક. પેલા તો મને કેવી કે સિમ્પલ મુવીઝ કે પછી આપણે લઈ લઈ. એના સુધી જ મારું જોન રહ હતું પણ હવે કેવાય ને કે સાઈફાઈ ઓટીટી સિરીઝ પણ જોઈ લઈએ આપડણે સાઈફ સાઈફાઈ મૂવી અત્યારે હાલમાં પછી આપડે તમે દ્રશ્યમ જોય છે? તમે આટલા મોટા થ્રીલ સસ્પેન્સ થ્રીલર લવર છો દ્રશ્યમ નું નામ તો કેવી રીતે ભૂલી શકાય.
હા જોયું છે જોયું છે બહુ જ ગમ્યું અને સાચું ક હવે તો. કેવાય ને ટીવી ઉપર ઉપ પણ એટલી વાર આ મુવી આવી ગઈ છે અને સાચું કવે ટીવી ઉપર પણ જારે આવે ને ત્યારે પણ જોવાનું મન થઈ જાય એમ થઈ જાય કે અરે નાના આપણેે આજ ચેનલ રાખવી છે અને જો તારે બધું ખબર હોય આપડે તો પણ એમ લાગે કે ના ચલો વરી પાછા જોશું આપડે.
હા એ બિચ વરથી કેવાય ને કે બોવ જ એવી હોય અ અને અ એક મને સોશિયલ મેસેજ આપતી મૂવી પણ બહુ ગમે છે. અ એ બધી મુવીઝ જે કંક ને ક્યાંકને સમાજની જે ને કે આપણેને અ સત્યતા દેખાડી કે પછી કરુણતા દેખાડે એવી પણ મુવીઝ બહુ બધી રિલીઝ થાય છે અને એ જોવી બહુ ગમે મને. અ તમે કોઈ એવી મુવીિઝ જોઈ છે જે સોશિયલ ઇશ્યુ પર અવેરનેસ ત ફેલાવતી હોય કે પછી તમને ગમતી હોય બહુ જ.
અ હા કેહેવાય ને એવી મવીિઝ અગર કહું તમને તો રાજનીતિ પણ સારી છે. આમ સોશિયલ અ કઈ તમને કઈ મેસેજ આપે થોડો આપણને તો હા ઘણી બધી એવી મુવીઝ છે ને હા તમે સાચું કેું કે એવી મુૂવીઝ પણ છે ને સારી હોય છે જેમ કે આપણને કેવાય ને કે સત્યતા નો માર્ગે કે કવાય ને મદાની પણ છે મવી જેમાં ઘણું કેહેવાયને હા બતાવ્યું છે એમના પણ સારા પાર્ટ છે ને એમાં તો એક્ટિંગ બહુ જ સરસ કરી છે ઓના છોકરા એ તો કેહેવાય ને કે આમ રિયલ લાગવા માટે મને તો આમ એનો ફેસ જોવું ને એ આખું જોવું ને તો ડર લાગવા માંડે છે.
ઈઝ વેરી ગુડ હા એને પછી આ અત્યારે હા અત્યારે બહ ફેમ આવી ગયયો ને એ પછી આ મુ એક એક મરદાની કરીને ને પછી એક બીજી મૂવી હતી અ કરણ જોહાની એને કરી હા હોમ બાઉન્ રાઈટ હોમમ બાઉ અ કાન સુધી જઈ આવ એ છોકરોું ગુજરાતી જ છે આપણો
અને જયારે ગુજરાતી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે તો પછી આપેને બહુ સારું લાગે. આવી તો કેટલી બધી મુવીઝ છે. ત્યારે હાલમાં જ તમે થપ્પડ મૂવી જોયું છે?
હા કયું?
થપ્પડ થપ્પડ.
ના નામ સાંભળ્યું છે પણ નથી જોયું મેં ના.
હા તાપસી પન્નુ છે એક તાપસી પન્નું અ એક એવું કેરેક્ટર હોય છે જે ડેડિકેટેડ હાઉસ વાઈફ હોય છે કે ને કે સવારથી લઈને સાંજ સુધી એના હસબેન્ડ ની બધી જ વસ્તુ જોતી હોય અને એ એના હસબેન્ડ પણ એટલો કામનો પ્રેશરમાં આવી જાય કે અ કે ને કે એને પ્રમોશન થવાનું છે હવે એ લોકો લંડન શિફ્ટ થવાના છે. અને અ એ લોકો આમ ક ને કે બહુ ખુશાલ આપડે બધું પરફેક્ટ એકદમ દેખાતું હોય ને એવી લાઈફ સ્ટાઇલ અને પણ કેય ને કે ગૃહિણી એ ઘરના કાર્યોમાં એટલા બધા બિઝી થઈ જાય કે પછી અ પોતાની જાતને ક્યાંક ને ક્યાંક ભૂલી જાય છે કે બધું એક મેરેજમાં કેવું હોય કે એના જ ઓલા એના હસબેન્ડ ના જ ડ્રીમ્સ હોય એનું કાઈ ન હોય પોતાનું જે એ ડાન્સિંગ કરતી હોય કે પછી એવું કેટલી વાર થાતું હોય છે તમે ગૃહિણી છો
હા હમણાં તો ગૃહિણી જ છું પેલા જોબ કરતી હતી હું પણ
તો એના પણ આવા જ સપના હતા કે ક્યાંક ને ક્યાંક હું પણ જોબ કરતી હોઉ તો એના શાંજથી સવાર લઈને પછી એના એનું પ્રમોશન થવાનું જ હોય છે અને એ પાર્ટી રાખે છે અને પાર્ટીમાં ખબર પડે છે કે એનું પ્રમોશન તો થવાનું જ નથી તો એના બોસ જોડે લડતો હોય છે એનો ઓલી એને કઈક અટકાવવા આવે છે ને એ જોર માં થાપડ મૂકી દે છે બધાની સામે એની વાઈફ અને પછી કેને ઓલીને એઝ અ સેલ્ફ ઇગોઇસ્ટિક થઈ ગઈ છે કે હવે સેલ્ફ રિસ્પેક્ટ ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગઈ છે કોઈ એને પૂછવા નથી આવતું બધા એના હસબન્ડ પાછળ જ લાગી રે છે અને પછી એ ડાયવર્સ નું નક્કી કરે છે ને બધા એમ સોસાયટી એમ કે છે કે ખાલી એક થાપટ તો હતી એવું પણ લોકો વિચારે છે પણ આપડી શ હ સમાજની કહેવાય ને કે બો
હમ ના સાચે હમ હમ આવી એક હમણાં જ એક મૂવી આવેલી હતી તમને કવ તો એક કે એ આપડી હા બરાબર.
હ!
તમને સાચું કઉ તો હા હા, મેં તો નથી જોઈ સાચુ કવ મને એનું ટ્રેલર અને મે એટલી મતલબ કેવાય ને રીલ્સ. એમાં ને એમાં જોયે લીધી ને અને મને તો મારા હસબન્ડ ને ચોખ્ખી ના પાડે કે. હા મને કે તારે તો જોવાની જ નહી કે. તું જોઈસ ને તો એ બધું તારું મગજમાં ચાલશે.
ના એ પણ તાજમવી મુવી હતી. એ આઈ થિંક શો એ અ એ શું કે. એ એક રીમેક હતી તો પણ કેય ને કે એક્ઝિક્યુશન સારું હતું એટલે. બો મસ્ત રીતે ચાલી એમાં પણ આજ એ પરિસ્થિતિ હતી એ સવારથી સાંજ લઈને કરતી જાય કરતી જાય અને. એના હસબેન્ડ ને તો પાછા એ છોડી દે તો બીજા લગ્ન પણ કરી. એવું.
હા ને મતલબ હ હ ના એ જ. એજ તો છે ને મતલબ કેવાય ને કે મારા સાથ થે કહેવાય ને અમારી મોટી જોઈન્ટ ફેમિલી છે બધા આજુબાજુ રેહ બધા કેઈ ને કે. કાકા પપ્પા ના બધા ભાઈઓ તો મારી ઘણી ભાભીઓ છે. તો જયારે આ મુવી આવી ને ત્યારે બધાએ આજ વસ્તુ કીધી કે એ મુવી જોઈને એવું લાગે ને. કે આપણેે જ છીએ.
હ! બો અજ સત્ય કીધું ના અડધી મુવીઝ લગી આવે ને એટલે આપણે તે પણ લાગે કે પછી બોહ જ કેહેવાય ને કે બોહ જ. આપે એને આમ થાય કે હા આ કેરેક્ટરમાં હું જ છું ક્યાંક ને ક્યાંક અને પછી. એ ઓવરકમ આવે ને તો કદાચ સમાજમાં બી થોડી ઘણી ચેન્જીસ આવે અત્યારે જ હાલમાં એક. અતિ ચિરૈયા કરીને. કે જેને મેરટયલ રેપ પર બહુ મોટો એક ક્વેશ્ચન.
હા હા. એ પછી પણ આવે એવું બ મન લાગે સિરીઝ અને મૂવીઝ ને બહુ પછી ન ચાલે નહી ચલો ચાલે પણ છે જેમ કે અ કહેવાય ને કે જેમાં હવે તમે ધુરંધર ને જ જોઈ લ્યો. એ કેવી ચાલી છે તો આવી બધી મૂવીઝ એટલી બધી નો ચાલે. ક્યાંક ને ક્યાંક એ છે ને પછી એક સરપ્ર્રેઝ થઈ જતો હોય આવી બઘી સિરીઝ ને. એટલી બધી તમે જોુઓ તો રેટિંગ્સ પણ નોજ આવે ને ખોવાઈ જતી હોય આવી બધી.
હા, એ ધુરંદર હવે તમે ચાર પાંચ વર્ષો પછી પણ લોકો યાદ રાખજે પણ. આવી મુવીઝ એક વાર હતી ને કે એકવાર ટ્રેનમાં આવી જાય તમારું સમાજ નું તમને દેખાડી દે આઇનો. પછી પણ તો પણ લોકો મેન્ટેલિટી ચેન્જ નથી કરતા ક્યાંક ને ક્યાંક હવે હા અ શું કે આમુંઅ તમે આપડે ચિરૈયા ની વાત કરી તો અ સ્ત્રીઓ સ્ત્રીઓ એના વિરુદ્ધ ઉભી રહી કે અ એમાં હિન્દુ અ હિન્દુ સ્ત્રી કેમ દેખાડવામાં આવી મુસ્લિમ સ્ત્રી કેમ ન દેખાડવામાં આ
હમ.
હવે એ જે રિયાલિટી છે એનાથી આપણે ના ભાગી શકીએ કો ક્યાંક ને ક્યાંક. સપ્રેસ કરવામાં આવે છે.
હમ, એ તો એકદમ સાચી વાત કીધી.
આપડ દસ મિનિટ તો કમ્પ્લીટ થઈ ગયા છે. આમ જ આપડે બીજા વિશ જેપટન વાત કરતા રેશું. તમારી જોડે વાત કરીને મને ખુબ ખુબ અ સારું લાગ્યું આભાર.
તમારો પણ ખુબ ખુબ આભાર તમારા સાથે પણ વાત કરીને મને બહુ જ મજા આવે આપડે. ફરી પાછા આવા નવા ટોપિક સાથે મળશો. હા હા આવજો.
સારું તમે કરો છો?
હા હા.
સાર